કેમ છે? તમે મજામાં છે ને? તમારા પરિવારવાળા બધા મજામાં છેને?
એકદમ મજામાં છે હાલમાં તો પણંતુ અહિયાં શું છે ગામડામાં અમારું જીવન તો એકદમ સારું ચાલુ રહે છે પરંતુ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં થોડા ઘણા ચેન્જીસ આવી રહ્યા છે તમારે શું છે સિટીમાં કેવી મજા આવી રહી છે રહેવાની?
સિટીમાં તો તમને ખબર જ છે આપણા પ્રદુષણ કેટલું વધી ગયું છે અનેને તમે જેમ જણાવ્યું એમ પ્રમાણે અમારા પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે એટલે ગમે ત્યારે વરસાદ આવે ને ગરમી પણ એટલી જ છે કારણ કે પ્રદુષણને કારણે ગડપીનું ખુબ જ ગઈ છે એટલે ગરમી ખુબ જ લાગે છે અને બીજું તો હવામાન પણ ખુબ જ ખરાબ છે શ્વાસ લેવામાં પણ ખુબ જ તફલીફ પડે છે જેનાથી ઘરથી બહાર નીકળવું પણ ખુબ જ મુશ્કેલ પડી ગયું છે તમારા ગામડામાં કેવી સ્થિતિ છે?
એમ તો ગામડાનું જીવન તો એકદમ શ્રેષ્ઠ જીવન મેં જોવા જામ મેં જે એંગલથી જો તે હિસાબે શ્રેષ્ઠ જ છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે મેં કીધું તેમ પરંતુ એટલો બધો પણ નથી પરંતુ અમારે થોડો ઘણું નુકસાન થયો છે પાકમાં ખેતીમાં ને એવું પણ વરસાદના લીધે નથી થયું વરસાદ સાથે જે પવન ફૂંકાય છે ને તેના લીધે થયું છે કારણ કે પવનના લીધે હાલમાં શું છે ઉનાળાની ઋતુ ચાલે છે એટલે અમે ગામડાઓમાં કેરી નો પાક વધારે લઈએ છીએ એટલે કેરીઓ નીચે પડી જવાનો ભય રહેલો છે એમ ઘણા બધા નુકસાન છે એટલે કેરી પડી જાય છે. અમે સરકાર પરથી સહાય પણ માંગી છે એને અમને આશા પણ છે ઉમીદ પણ છે કે સરકાર અમને સહાય કરશે એમ તો અમને પાક જયારે અમે રોપીએ છીએ ત્યારે ઘણી બધી સરકાર સહાય કરે જ છે અને અમને વિશ્વાસ છે કે જાતા દાળે પણ સરકાર અમને સહાય કરશે જ અને કેરીનો પાક જે નાશ થયો છે તે બદલ સરકાર અમને ખુબ જ સહાય આપશે એતો અમને ખબર જ છે તમારે શું છે તમારે બાજુ કંપનીઓમાં કે હમણાં કઈ શું છે કઈ પ્રોબ્લેમ થયો છે, પ્રદુષણ નું નિવારણ તમે જેમ કીધું નિવારણ માટે શું ઉપાય કરો છો તમે?
પ્રદુષણને નિવારવા માટે જો કંપનીઓમાં તો હવડે મોટી એવી ખાસ કંપની છે જેમાં વધારે એવું પ્રદુષણ થાય છે તેને જે શહેરી વિસ્તાર આવે તેનાથી થોડુંક દૂર રાખ રાખવામાં આવે છે એટલે વસવાટવાળા વિસ્તારથી અને તેમાં જેટલું પ્રદુષણ ઓછું ઓછું થાય તેટલું ઓછું કરવામાં આવે છે અને જે બિનજરૂરી વધારે પ્રદુષણ કંપની કંપનીને બંધ કરી દેવામાં આવે છે કારણ કે ત્યાંથી લોકોને શ્વાસ લેવામાં અને જીવવામાં ખૂબ જ તકલીફ પડતી છે અને બીજું તમે જે પાણી વરસાદનું બિન કમ પાણી બતાવ્યું અમારી તે પાણીથી વધારે કોઈ તફલીફ પડતી નથી પણ એવા રસ્તાના અહીંયા પાણીને એવું ભરાઈ જાય તો ઘણા બધા રસ્તાઓ બંધ થઈ જાય છે અને શહેરની ડ્રેનેજ સિસ્ટમ ઘણી એવી સારી ન હોવાથી અ પાણી જલ્દી નીકળતું પણ થી અમે નગરપાલિકાને આના વિશે જણાવ્યું પણ છે અને તે પાણી કાઢતી પણશે પણ એના કારણે અમે ઓફિસ જવાનું અથવા કોઈ વ્યક્તિને એ રસ્તે જવાનું કામ હોય ત્યારે તેને મોડું થાય છે અને કામમાં પણ મોડું થાય છે જેથી કરીને આ વરસાદના લીધે આવી સમસ્યા ઉભી થાતી છે બીજું પ્રદુષણને કહીએ તો પ્રદુષણના લીધે અ ઘરથી બહાર નીકળવા માટે માસ્ક પહેરીને ખાસ કરીને નીકળવા પડે છે અમારા વિસ્તારમાં તો ખૂબ જ વધારે પ્રદુષણ વધી ગયું છે અને ઘરે પણ રહે તો ઘરે પણ એર પ્યુરિફાયર લગાવવા પડે છે જેનાથી ઘરે પણ શ્વાસ લેવામાં દિકકત અ ના થાય અને સારી રીતે શ્વાસ લઈ શકાય બીજું ગરમીનું કહે તો ગરમીમાં તો ઘરે ઘરે એસી જુએ જ કારણ કે અ ગરમી એટલી બધી વધી ગઈ છે કે બહાર નીકળે તો આપડ પસીનાથી રેપઝેપ થઈ જવાય અને કોઈ વ્યક્તિ જો પાણી વધારે ન પણ પીતું હોય તો બેહોશને એવો થઈ જાય એટલે ગરમીના કારણે અને પ્રદુષણના લીધે ખૂબ જ વાતાવરણમાં ચેન્જીસ થઈ ગયો છે અને તેને શહેર માં જીવન જીવવું પણ ખુબ જ મુશ્કેલ થઈ ગયું છે.
હ તો મારી વાત એકદમ સાચી છે તમે જેમ જાણાવ કે સિટીમાં જે વાહન વ્યવહારને ચોમાસામાં પ્રોબ્લેમ પડે છે તેમ અમારે પણ ગામડામાં શું છે એમ તો ઉનાળાને શિયાળોને ઉનાળામાં તો કોઈ તપલીક નથી કારણ કે રસ્તા કાચા છે પરંતુ અમારે બાજુ ચાલ્યા કરે છે એટલા બધું વાહનની અવર જવર નથી અમે તો એમ જોવા જઈએ તો બળદની બળદ ગાડી જે હોય છે તેનો જ ઉપયોગ કરીએ છીએ પરંતુ જે ચોમાસાની ત્રતુ છે ત્યારે અમારે થોડી ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે જેમ કે અમારે શું છે બાળકો જે સ્કૂલે જાય છે તેમણે જે રસ્તા એ જાય છે ત્યાં પાણી ભરાઈ ગયું હોવાથી તે લોકો જાઈ શકતા નથી અને એ લોકો થોડી ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે એ લોકોએ અને જે એ લોકોનું ભણતર છે એના પર એ લોકની જરાક અસર થાય છે અને થોડા સમય માટે એ લોકને એવું લાગે છે કે અમારે ઘરે બેસવું જોઈએ અને અમે પણ એ લોકો સમજીએ છીએ એટલે અમે પણ એ લોકોને મોકલતા નથી અને કોઈ વાર શું છે પૂર ને એવું આવી જાય તો જયારે વધારે પવન ફૂંકાય તો અમારે ઘરે શું છે પતરા છે તો પતરા ઉડી જવાના કે પછી વૃક્ષ બાજુમાં જે અમે જે ગામડામાં રહીએ છીએ ત્યાં કોઈ ઝાડવું અમારા ઘેર પર પડવાનું ક્યાં તો અમે જે પશુઓ બાહર બાંધેલા હોય તેના પર પડવાનો ભય રહેલો હોય છે તેથી અમને થોડી ઘણી મુશીબતોનો સામનો કરવો પડે છે પરંતુ ગામડાનું જીવન એક શ્રેષ્ઠ છે અને ચોમાસામાં જે અમે જે ડુંગર પર રહીએ છીએ ત્યાં ચોમાસા માં જે વ્યુ જોવા મળે છે એ લાખોમાં એક હોય છે એ નસીબ વાળા હોય તેમને જોવા મળે છે અને મને આવી આશા છે કે તમે કોઈ વાર ગામડાની મુલાકાત લેશો શું તમને ગામડાની મુલાકાત લેવાની ગમશે?
આ મને ખુબ જ ગામડાની મુલાકાત લેવાની ગમશે કારણ કે મેં શહેરના આ વસવાટભર્યા વિસ્તારમાં રહેવાથી કંટાળી ગયો છે અને ડેલી ડેલી ટ્રાફિક નડિયા કરે છે અને ઘણી બધી મુશ્કેલી આગળ છે એટલે મારા મગજને શાંતિ માટે હું મારા ગામે જવા છું અને ત્યાં સારા એવા મહિના સુધી રહેવાનો છું જેથી કરીને મારું મગજ પણ શાંત થઈ જાય અને હું મન પણ સાફ થઈ જાય જેથી કરીને મને કામમાં પણ આસાની થાય અને મારું શરીર પણ સારું રહે કારણ કે શહેરમાં રહી રહીને શરીર પણ વધારે એવું બીમાર થઈ ગયું છે અને શરીર પર ખરાબ એવી અસર થઈ ગઈ છે, ગામડામાં શું છે? ગામડામાં સારી એવી હવા હોય છે અને આરામથી બહાર એવું ફરી શકાય છે, કોઈ પણ પ્રકારનું ટ્રાફિક અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ખાસ કરીને જોવા પડ તી નથી અને અ કોઈ પણ પ્રકારનું આપણને અ મુશ્કેલીઓ પણ જોવા પડતી નથી એટલે હું ગામડામાં અ ફરવા આવવાનો ખુબ જ વિચાર છે અને ખાસ કરીને ડુંગર વિસ્તાર જવાનું તમે જણાવ્યું એ પ્રમાણે ચોમાસામાં ડુંગરમાં હરિયાળી હોય તે જોવાની અલગ જ મજા આવે છે અને તે જોવાનો હું ખુબ જ ઈચ્છ છું અને હું મારા પૂરા પરિવાર સાથે આ બધુ ફરવા આવવાનો છું અને મહિનો ઉપર રહેવાનો છું કારણ કે આવું આપડે ફરવા જાતા રહેવું જોઈએ અને તેનાથી મન પણ શાંત રહે છે અને આપણને મજા પણ આવે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને ગામડાનું જીવન એ તો એક શ્રેષ્ઠ જીવન કહેવાય છે ને ગામડામાં રહેવાનો એક ફાયદો એ છે કે તમે કોઈ પણ એમ બીમાર થયા હોય કે પછી કઈ પણ એમ કોઈને પણ લાગ્યું હોય, બીમાર થયું હોય કે કોઈ એમ એટલે કે કોઈ પશુ પ ક્ષી પશુ પક્ષી સાથે કોઈ અથડાયા હોય કે પશુ પક્ષી કોઈ કડ્ડી ગયું હોય ત્યારે શું છે કોઈને પણ હોસ્પિટલ લઈ જવું હોય તો બધા ગામડાવાળા ભેગા થઈને એકબીજાને સાથ સહકાર આપે છે તેમજ કોઈ પ્રસંગ થયો હોય ત્યારે પણ એમ કોઈના ઘેરે પ્રસંગ હોય જેમ કે કથા હોય, લગ્ન પ્રસંગ કોઈ શુભ પ્રંસગ હોય કે પછી કોઈ અશુભ પ્રસંગ હોય તો પણ બધા સાથે મળીને એકબીજાને મદદ કરે છે અને એ કાર્યને પૂર્ણ કરવામાં પોર પોતાનો થઈ શકે એટલો સાથ સહકાર આપે છે એટલે એ બાબત અંગ એ એંગલ થી જોવા જાયે તો પણ ગામડાનું જીવન તો એકદમ શ્રેષ્ઠ લાગે છે મને ધ્યાનમાં મને યાદ છે એટલે સિટીમાં આવું હોતું નથી સિટીમાં કેવું હોય છે કે લોકો એકબીજાને ઓળખતા પણ નથી એટલે કે પોતપોતાનું કામ સાથે જ મતલબ રાખે છે અને કોઈ બીમાર પડ્યું હોય તો પણ પોતાની ફેમિલીના જાય છે આજુબાજુ વાળા અને કોઈને કોઈ સાથે મતલબ રહેતો નથી. શું આ બધી વાત સાચી છે કે અફવાઓ છે આ બધી?
વાત તમે કીધું સાચું છે પણ ઘણી બધી જગ્યા એવી પણ છે જ્યાં સોસાયટીઓ સારી હોય છે અને લોકો સાથે મળીને રહે છે અને તહેવારો પણ સાથે મળીને ઉજવે છે અને આવી કોઈ ખરાબ પરિસ્થિતિ આવે માની લો કે મારા ઘરમાં કોઈ બીમાર પડે તો મારા બાજુ વાળો પરિવાર છે એટલે સમયમાં ફ્લેટ વાળે રહેવાવાળા છે તો અમને ખૂબ જ સહાય આપે છે અને અ કોઈ બીમાર પડી હોય તો તેની સાથે હોસ્પિટલમાં પણ લઈ જવાની મદદ કરે છે અને ખૂબ જ સારી એવી અમારી અયાં તો સેવા મળે છે કે એક જ ફોનમાં એકસો આઠ બોલવામાં આવે તો તરત જ એમ્બ્યુલન્સ આવી જાય છે અને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે બીજું એવું ખરાબ પ્રસંગ ની વાત કરી તો તમે જાણો એ પ્રમાણે વધારે એવા લોકો આવતા નથી અને જે જાણીતા જાણીતા લોકો છે તે લોકો જ આવે છે કારણ કે શહેરમાં લોકો પોતપોતાનું કામ પોતે રાખે છે અને બીજાના કામમાં કોઈ અ જોવા જતું નથી અને કોઈ પણ પ્રકારની અ પોતાના કાર્યમાં અડચણ પણ નહીં આવે એવું ઈચ્છે છે અને પોતાનું જીવન પોતે જ જાતે જ જીવે એવી ઈચ્છા રાખે છે અને બીજાની મદદ કરવાનું ખાસ કરીને એવું વિચાર રાખતા નથી પણ અમારી સોસાયટી માટે એવી સારી એવી લોકો સાથે મળીને રહે છે અને તહેવારો પણ સારી રીતે મનાવે છે પણ તમે જણાવ્યું એ પ્રમાણે આવી પરિસ્થિતિ ખરી કે ગામડામાં હું પહેલા રહેતો ત્યારે પણ લોકો કોઈ પણ આપણે ખરાબ આપણા સાથે થયું તો પહેલી વાર જોવા પણ આવી જતા અમને મલવા આવી જતા અને પહેલે હાલચાલ પૂછતા કે તમને કેવું છે તમારી સાથે સારા છો ને કોઈ તફલી પણ નથી કે એવું બધું પૂછતા પણ શહેરમાં એવું પણ પૂછતા નથી ખાલી કોઈ ખાસ એવો મિત્રો હોય તેજ પૂછે છે અને બીજા કોઈ સાથે સગા સબંધી કોઈ આજુબાજુમાં હોય તે જ પૂછવા આવે છે બીજું કોઈ વ્યક્તિ આવું ધ્યાન લેતું નથી અને પોતાના કાર્યમાં વસ્ત રહે છે.
હા એ બધો બધું બાપત મેં જે તમને જણાવ્યું તે બધી મને બધી સાચી જ છે એવું લાગે છે અને ગામડાનું જીવન તો એ એક આપણે એ સાઈડ થી જોવા જઈએ કે ગામડાઓમાં શું છે આપણે આપણે જેટલી ખેતી કરશું તેટલો આપણને વધારે ફાયદો થાય છે ને શહેરોમાં તો શું છે આપડે કોઈના હાથ નીચે કામ કરવું પડે છે અને આપણે ચાહિએ તો રજા પણ કંપનીઓમાં કે જ્યાં જતા હોય કે કોઈ જોબ કરતા હોય ત્યાં રજા પાડી શકતા નથી પરંતુ ગામડામાં શું છે કે આપડી ખેતી છે આપણે જેમ ઈચ્છીએ તેમ કરી શકીએ છએ આપણને આજે મન થયું કે આપણે વાડીએ જઈએ. તો જઈ શકી છે. અને ગામડામાં રહે તે વ્યક્તિને વાડીયે જવાનું ખૂબ જ મન થાય છે કારણ કે વાડી એ એકદમ સુંદર મજાની ફળ ફળ આદિ કરી હોય ફૂલ ખેલ્યા હોય બાગ બગીચા બનાવ્યા હોય અને બાગ બગીચામાં પણ બાળકો રમી રહ્યા હોય એ બધું જોવાને ખુબ જ આનંદ થાય છે. અને અમે દર વર્ષે કેરીનો પાક તો લેએ છે અને ખુબ જ સારો એવો થાય છે અને ભગવાનની કૃપા થી અમે કોઈ વાર એવું પણ થયું નથી કે ખોટ ગઈ હો એમ તો ગઈ છે પણ એટલી બધી બી બો ખોટ નથી ગઈ કે અમારે કોઈ લોન લેવી પડે ને એ બધી પરિસ્થિતિ થઈ નથી અમારા પાક પણ એવ સાર એવો થાય છે અને અમારે ગામડામાં જે પાક થાય છે તેના જે અમે ફળ ખાયએ છે તેનો સ્વાદ પણ કઈ અલગ જ હોય છે એકદમ મીઠા હોય છે અને એવો સ્વાદ અમે કેથે બીજે મળ્યો પણ નથી તો સારું તમારી સાથે અમે જે વાત કરી અને મને ઘણી બધી બાબત તમારા શહેર વિશે જાણવાળ હું આશા રાખું છું કે તમને પણ અમારા ગામડા વિશે ઘણી બધી એવી બાબત મારા પરથી શીખવા મળી હશે.
તમારા ગામડા વિશે ઘણી બધી બાબત જાણવા મળી અને છેલ્લા તમે કહ્યું પણને બધા ખાવાની પણ મને પણ ઈચ્છા છે અને મારો વિચાર છે કે હું થોડા સમયમાં જ ગામડાની મુલાકાત લું અને તમારી મુલાકાત પર આવું અને ચાલો આપડે એકાદ દિવસે મળીએ.
હા ચાલો મળીએ.